હ હા કેમ છે.
બસ બસ મજામાં.
હું સાંજના રસોઈ થઈ ગઈ.
ના ના રસોઈ બાકી છે હજુ વાર છે અને વિચાર છે કે મુઠિયા બનાવો ખબર ને આપડા ગુજરાતી વાળા લોકોને તો પછી કઈની હોય તો દૂધી હોય તો મુઠિયા બનાવી દેવાના. અને મારા સાસુ સસ રાને પેલો દાંત માં. બહુ ચાવવાનું એ લોકોને બહુ ગમે ને રોટલી કે રોટલા એટલે એ લોકોને હું કઈ સોફ્ટ વસ્તુ બનાવી દીધી હોય ને તો એ લોકોને મજા પડી જાય એટલે મેં મુઠિયા બનાવી દઉં અને થોડો રાઈસ વધયો છે તો મારા સસરા ને ખીર બનાવી આપો એટલે એ તો. ખુશ થઈ જાય કે ચાલો એક મીઠી વસ્તુ કઈ બની ગઈ એટલે એટલે આપડે ગુજરાતી પાસે આઈટમ તો બહુ બધી હોય ને એટલે ખાલી વિચારવાનું જ હોય કે જે ઈઝીલી બની જાય ત્યા બનાવી દેવાનું જે બધાને ભાવતું હોય ત એમ બી અત્યારે. જેને ગરમીની સિઝન છે ને એટલે ફૂલ રસોઈ તો રાતે જમવાની ગમતી જ નથી કે ખબર નહી બહ પાણી પીવાય કે શું ગરમી ના લીધે કે આખી ફૂલ રસોઈ કે કઈ તળેલી વસ્તુ. કૂક એવું બધું કરવાનું મન પણ નથી થતું અને ખવાતું પણ નથી તો આજે તારો શું પ્રોગ્રામ છે.
અરે તું જવા દે નહી તારે તો સારું છે આ લોકો તૈયાર થઈ જાય મુઠિયામાં મારા ઘરે તો કોઈને મુઠિયા નહીં ભાવે ને મને બી બહુ મુઠિયા તો નહી ફાવે પણ કેવું ને આપણા માટે પછી આપણે થોડુંક તો એડજસ્ટ કરવું પડે. એટલે પછી હું તો થઈ જ એડજસ્ટ પણ મારે તો મારો બાબો મુઠિયા ખાય જ નહી મારા હસબન્ડ મુઠિયા ખાય પણ એને કેવું મુઠિયા એટલે નાસ્તો કેહેવાય મુઠિયા સાથે પાછું વ્યવસ્થિત જમણ તો જોઈએ જ ભાખરી શાક ને મારે. ત્યાં તો સાંજે બી દાળ ભાત જોઈએ એટલે આ ગરમીમાં બહુ ત્રાસ લાગે સવારે તો મેં બે શાક કર્યા ભીંડા કડી મોડી દાળ ભાત બનાવેલા રોટલી તો મારો છોકરો ભીંડા નહી ખાય એટલે એના માટે મગની. દાળ બનાવી એટલે એ કઠોળ ને લીલોતરી તો બની ગયું પછી સાંજે શું કરું એટલે પછી ઓપ્શન આપ્યા કે શું ખાવું છે પનીર ખાવું છે કે પાઉભાજી. ખાવી છે કે મીસળપાવ તો. હવે તો પનીર બી એમ કે હોટલમાં બહુ ખાઈએ પનીર નથી ખાવું પછી પાઉભાજી તો એમ કે ગયા અઠવાડિયે તો ખાધી એ એ લોકો ના ટેન્ટ્રમ્સ આ છોકરાઓને રિયલી મને એમ થાય કે કેમ કરશે. આપણને તો એવું કોઈ પૂછતું જ નહી જે હતું મમ્મી બનાવતી તે આપણે ખાઈ લેતા. મમ્મી પાસે બી એવો ટાઈમ નહી રહેતો કે હા એવું બધું પૂછે બસ બધાનું બનાવવાનું કોમન હોય એક જ બને કે આનુભવ તું આ બનાવવાનું પેલાનુભવ તું તે બનાવવાનું. એવું કોઈ દિવસ આવેલું જ નહી મળે. એટલે હવે મિશળ પાાવ તો મઠ નહી મળે મારા ઘરે ઘરમાં. ત્યાર પછી હસબન્ડ ને કીધુ કે ફોડેલા મઠ લઈ આવો તો મઠ મને જોઈએ અઢીસો પેલી શાકવાળી એ કીધું કે આટલા જ છે લઈ લવ ને તો મારા હસબન્ડ કિલો મઠ લઈ આઇવા બેન. એટલે આઉ બધું દર કઈ ને કઈ પ્રોબ્લેમ ચાલે. એમાં મ મિસળપાવમાં કાંદા કાપવાના તો પે બે બેન હતી એને કીધું કાપી આપ. મને શું ખબર બીજા કામમાં પડી તો એણે મોટા મોટા ટુકડા કર્યા એટલે હવે એ માંથી મારે નાના નાના કરવા. આપડે તો કઈ બી કામ ઈઝી થાય. મીશળ સાથે ભૂસુ જોઈએ. તો ભૂસું તો છે જ તીખું ભૂસું મારા ઘરમાં. મારા હસબન્ડ ને એમ કે ઘરમાં ભૂસું નથી, એટલે એ બી ભૂસું બી ડબલ લઈ આયવા. હાવું થાય, કે આપડે ટ્રાય કરીએ કે બધા સાથે એડજસ્ટ કરીએ, બધાને ભવતી વાનગી બનાવીએ. આપડે કોઈ દિવસ મિસળ બનાવીએ નહી. આપડા ગુજરાતી લોકો તો મિસળ એટલું નહી બનાવીએ એટલે, પણ મારી ફ્રેન્ડને રેસીપી પૂયછી એણે બધી રેસીપી કીધી, ને એ પરથી બધું હવે બનાવા, અન બનાવવા પેલા ડબલ ક્વોન્ટિટી ઘરમાં આવી ગઈ, એટલે પાછું એક વાર પાછું બનાવવું પડશે, તેવું છે. ને એ મિસળ બની જાય બરાબર, ને એ લોકો ને ભાવે તો સારી વાત છે. મિની તો તેમાં બી પ્રોબ્લેમ, એ લોકોના ટેસ્ટ પ્રમાણે થવું જોઈએ. એ લોકો એવું સમજે કે આપણે હોટલમાં જેવું ખાધેલું હોય ને એવું બનવું જોઈએ. પણ એવરી ટાઈમ તો પોસીબલ નથી ને?
ના એકદમ બિલકુલ વાત સાચી, કે હોટલ જેવું તો થોડું આપડાથી ઘરમાં બને. એટલે આજે તારે તો મિસળ એટલે બધું ડબલ-ડબલ આવી ગયું છે, એટલે બે ટાઈમ તારે બનાવવું પડશે. તો ગયા વખતે મારું પણ એવું થઈ ગયેલું હતું, કે ઢોકળા બનાવવાના, સાસુને ઢોકળા ભાવે, તો ઢોકળાનું મેં ખીરું બહારથી લાવી, તો મનીષને પણ એવું કે ખીરું મારે લઈને જવાનું છે, એટલે એ પણ પોતે લઈને આયવો, એટલે ડબલ-ડબલ ખીરું થઈ ગયું. અને અત્યારે તો ઉનાળો ચાલે, એટલે ખીરું તો ડબલ હોય તો ખાટું બાર રાખીએ તો ખાટું પડી જાય, એટલે કેટલું મારે અમારે ચાર જણની અંદર તો એટલું બધું અડધો કિલો હોય તો બહુ થઈ જાય. એટલે પછી મેં તો એક ખીરું ને ડીપ ફ્રીઝમાં મૂક મૂકી દીધું, કે નહીં તો જો નીચે ફ્રીઝર માં આપડે રાખીએ, તો એ તો પાછું ખાટું પડી જાય, ને અમારે તો ખાટું તો કોઈને એટલે કોઈને ભાવે નહીં. બધાને આથેલી વસ્તુ હોય તો થોડું હોય તો ચાલે, પણ બહુ ખાટું થઈ ગયેલી કઈ બી વસ્તુ હોય એ તો ભાવે નહીં, અને મારા સસરાને તો આથેલી ઢોકળા છે, ઈદડા છે કે ઈડલી, ઢોસા એ તો એમને બિલકુલ એટલે બિલકુલ ગળે નહી ઉતરે, એટલે આવું કઈ બનાવવાનું હોય ને એટલે એમના માટે કંઈક તો મારી બીજું બનાવવું પડે, નહી તો પછી એમને સમોસા ને એવુ ભાવે એટલે પછી બાર થી પાર્સલ લઈ આવીએ, એમ કે ઘરનું ખાવાના કરતા એમને બાર નું ખાવાના ચટકા વધારે છે, તો પછી એવું કરીએ. એટલે આપડે તો એક વસ્તુથી થોડું આપણું પાર પડે છે. બધાના ટેસ્ટ પ્રમાણે તારી જેમ કઈ ને કઈ ડબલ આઈટમ્સ તો બનાવી જ પડે, નહીં બનાવેલી હોય તો ખાવાના ટાઈમ ઉપર કંઈ ને કંઈ જાતનું કચકચ ચાલે, એટલે એ વસ્તુ થી બી બચવા મા ટે આપણને એમ થાય કે ચાલ બનાવી દઈએ, અને આપડું તો આની અંદર કંઈ આપડી આપણને શું ખાવાની ઈચ્છા છે તે તો આવતી જ નથી. ઘરમાં બીજા બધાની ઈચ્છા પૂરી કરો એમાં આપડે આપણી ઈચ્છા તો ભૂલી જ ગયેલા છે કે ના મને આ વસ્તુ ભાવે છે તો મારે આ બનાવવું જોઈએ, ને મારે ખાવું જોઈએ.
અરે તું જવા દે ને ને નોર્મલ ભાખરી શાક તો કોઈને ખાવા જ નથી, અને રોટલો બધા હેલ્થ કોન્શિયસ ને હેલ્થ કોન્શિયસ થઈને એ લોકો ઓટ્સ ખાશે ને આ ને તે ખાશે, પણ સાદું ખાવાનું કે રોટલો શાક આપણા ટ્રેડિશન પ્રમાણે કેવું કે સાંજે વહેલું ખાઈ લેવાનું, અને સાદું ખોરાક ખાવાનું. એ કન્સેપ્ટ તો આ જનરેશનમાં કોઈ દિવસ આવતું જ નથી. રોટલા તો મારા સાસુ ને નથી ભાવતા તો હું મારા દીકરાને કેવી રીતે કહું. કે તું બી રોટલો ખા. વંસ પેલા એ ખાતો તો નોનો હતો ત્યારે, પણ હવે તો એ પણ નહી. મગનું શાક ખાતો હતો, તે બી બંધ થઈ ગયો. એટલે સ ઘરમાં એ કયા શાક ખાય ને તે જ મને નથી ખબર, એટલે આ એવરી ટાઈમ જોઈશ શાક ભાખરી માટે મને હા પાડે, તો મારે આખું લિસ્ટ બોલી જવું પડે, કે આ આ આ આમાંથી કયું શાક બનાવવું એમ, તો એવરી ટાઈમ તો પોસિબલ નથી આપે બી જોબ કરીએ યાર, તો પછી રાઈસ સિમ્પલ રાઈસ. લો કે રાઈસ ને દહી ખાઈ લે શું કરું યાર એ લોકોને બહારની એટલી ટેવ પડી ગઈ છે, ને અને હેલ્થ કોન્સિયસ છે એમ કરે બોલે, પણ હેલ્થ કોન્શિયસ ના નામ પર ઝીરો છે, બારનું હેલ્થ કોન્શિયસ ફૂડ ખાવું છે કે હ. તળેલું આમ તેમ, પણ ઘરનું આપડે એમ નહિ કે ઓછું જરાક આમ ફ ફરસાણને સ્વીટ ઓછું ખાઈને કોલ્ડ્રિંક ઓછા પીએ, પણ ના આજે બી મિસળ પાાવ છે એટલે કોલ્ડ ડ્રિંક તો આવી જ જશે, એ લોકોને એવું કે કોલ્ડ્રિંક તો પીવું જ પડે, તો જ સારું, આપણે એસિડિટી જેવું થાય, આપણને એસિડિટી જેવું થાય જ નહી કારણ કે આપણે નોર્મલ રાખીએ ખાવાનું જરાક આપણને ખબર છે કે તીખું ખાઈએ કે લેટ ખાઈએ, આથા વાળું ખાય તો એસિડિટી થાય. થાય, તો આપણે માપમાં ખાવાનું, એ લોકો નામાં તો એવું માપ જેવી વસ્તુ નહીં આવે ને, એસિડિટી થાય તો દવા નથી લેવી પણ એ લોકો એવું સમજે, કે આ બધું ખાવાનું ખાવાથી અમ સાથે અમે કોલ્ડ્રીિંક પીને તો અમને એસિડિટી નહીં, પણ એ લોકો સમજતા નથી કોલ્ડ ડ્રિંક ઇઝ નોટ ગુડ, એલું સુુગર જાય છે અને એ લોકો ના બોન્સ વીક થાય છે ને પછી જયારે શરીરે, વધશે ને ત્યારે એટલું વધશે કે કઈ પણ કરે તો બી ઉતરવાનું નથી, પણ હવે કોણ કહીએ લોકોને.
ના બિલકુલ વાત તારી સ સાચી કે છોકરાઓ હવે એના સમજ તા નથી એ લોકો માટે ને હવે તો આજ ઓનલાઈન ઝોમેટો, અને સ્વગી જે થઈ ગયું છે ને, તે તો છોકરા લોકો માટે એટલું ઈઝી બનાવી દીધું છે ને. કે ચાલો ભૂખ લાગી, એટલે ઓનલાઈન ઓર્ડર આપો ઝોમેટો આવી ગયો, ડોમિનોઝ અને પીઝા હટ અને, હેપીનેસ અને એ બધાના તો મારા ઘરની અંદર બી એટલું બધું આવે છે ને, ખા ખાવાનું, કે વાત ના પૂછે એટલે, અલ્ટિમેટલી તો એ લોકો એ લોકો ના શરીર ની અંદર મેંદો જ નાખી રહેલા છે, જે નથી સારો, આપડે જો ઘરમાં કઈ મેંદા ની પૂરી કે એવું કઈ બનાવ્યું હોય ને તો એ લોકો તરત આપણને કહેશે, કે ના ના અમે મેંદો નથી ખાવો મેંદો કઈ હેલ્ધી નહી કહેવાય, પણ પેલા બ્રેડ ના પીઝા ના એ લોકો જો બારથી ડૂચા મારશે ને તો કઈ વાંધો નહી, પણ ઘરમાં મેંદો આવે, તે એ લોકો એ નથી ખાવો, એટલે એ લોકોને તો કેવી રીતે આ નવા જનરેશનને આપણે પહોંચવું ને તે જ આપણને ખબર પડતી નથી.
નહી એ લોકો સમજવા જ નથી માનતા, બધું લાઈફ એ લોકો ને બસ આમ ઈઝી ગોઈંગ જોઈએ છે, એમ ને એ લોકો ના ટેસ્ટ પ્રમાણે ને કેવું આજે આ મન થયું છે તો આજ ખાવું છે, આપડે કેવ હ ચાલ ભ મન થયું છે, પણ જયારે આપણા ઘરમાં રૂટીનમાં, મમ્મી બનાવશે ત્યારે ખાશું નહી મને તો આ નથી ખાવું આ મન થયું છે એટલે આજ ખાઈશ, પછી તે પાંચ ના પચીસ થાય, હેલ્થને આપડી હેલ્થ બરાબર નહી હોય આ નહી ખું જોઈએ. એવું એ લોકોના મગજમાં બેસે જ નહી, એટલે દે આર એટલે એ લોકોને તકલીફ તો પડવાની છે ને આપણેે છે ને જોવાયા કરાશે આપણું કોઈ સાંભળવાનું નથી.
ના એકદમ વાત બરાબર, આજે વાત કરીને ઘણી મજા આવી, કે ચાલો આપણે શું બનાવાના છે શું નહિ તે આપડી રેગ્યુલર તો વાત
સ એ તો એટલે આપણે જ આપણી એજ ના હોય, એની સાથે જ વાત કરી શકાય બાકી બીજા કોઈ સાથે આપણા ઘરના નાના છોકરાઓ સાથે આ બધી વાત કરી તો એ લોકોને ન ગમે એવું છે
અચ્છા તો પાછા મળીએ આવજો.
બાય બાય.